કેમ છો?
હું મજામાં છું, તમે કેમ છો?
હા, હું પણ મજામાં છું.
હમ. આજકલ સાયન્સ અને ટેકટેનોલોજી.
બહુ આગળ વધી ગઈ છે, તો આપણે સાયન્સ અને ટેકનોલોજી વિશે વાત કરીએ.
સાયન્સ અને ટેક ટેકનોલોજી એટલી ફાસ્ટ રીતે ડેવલપ થઈ રહી છે ને કે. દરરોજ કઈ ને, કઈ નવી વસ્તુ જોવા મળે છે.
હમ.
કેટલાક વાર તો એવું લાગે છે કે, આપણે સાયન્સ ફિક્શન મુવીમાં
એ.
બિલકુલ, સાચું. મને યાદ છે કે, અમારા પેરેન્ટસ કહે છે કે, પેલા એક ફોન કોલ કરવા માટે પણ લાઈન માં ઉભા રહેવું પડતું હતું, અને આજે સ્માટ ફોન ની થી દુનિયાની કોઈ પણ જગ્યા સાથે સેકન્ડ કનેક્ટ થાય શ
હા, સ્માર્ટફોન એક નાનો કોમ્પ્યુટર બની ગયો છે, પેલા કોમ્પ્યુટર એક રૂમ જેટલી જગ્યા લેતા હતા ને, આજે પોકેટમાં આવી જાય છે, અને ટેકનોલોજી નો કેટલો કેટલું મોટું ટ્રાન્સફોર્મેશન છે.
હમ્મ, સાચું કર્યું. અને માત્ર કમ્યુનિકેશન નથી, એજ્યુકેશન પણ કમ્પ્લીટ કેટલી ચેન્જ થઈ ગયું છે. પેલા કોઈ ટોપિક સમજાવવું હોય તો, લાઈબ્રેરીમાં જવાનું. આજે તો યુ ટ્યુબ ઓનલાઈન કોર્સ એ, પ્રમાણે આઈ ટુલ્સ અને ડિજીિટલ બુક્સ બધું અવેલેબલ છે.
હા, એટલે એક સ્ટુડન્ટ ગામમાં હોય કે, પછી સિટીમાં હોય. ઇન્ટરનેટ હોય. તો તેને દુનિયાના બેસ્ટ ટીચર્સ પાસેથી પણ શીખવા મળે છે. આ સાયન્સ નું ખરેખર મોટું યોગદાન છે.
હમ્મ, સાચું કહું. તમને લાગે છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફ્યુચરમાં કેટલું ઇમ્પોર્ટન્ટ બનશે.
હા, મને તો લાગે છે કે, એ આઈ ફ્યુચરનો એક મોટો પિલર બનશે. આજે એ ફોટો જનરેટ કરે છે, કન્ટેન્ટ લખીને આપે છે. કોડિંગમાં પણ કરી રહ્યું છે, મેડિકલ રિપોર્ટ, એનાલિસિસ કરે છે, અને બિઝનેસ ડિસિઝનમાં પણ ખુબ જ સપોર્ટ કરે છે.
હમ્મ. અને કેટલાક લોકોને ડર પણ લાગે છે કે, એ આઈ જોબ્સ લઈ લેશે.
હા, છે પણ. મને લાગે છે કે, એ આઈ જોબ્સ કમ્પ્લીટલી રિપ્લેસ કરી નહી શકે. જે લોકો એ આઈ નુ ઉપયોગ કરતા શીખ ખી જશે ને, એ લોકો વધુ પ્રોડક્ટિવ બનશે ને, નવી જોબ્સ પણ ક્રિએટ થશે એનાથી.
હમ એક્ઝેક્ટલી. પેલા કમ્પ્યુટર આવ્યા ત્યારે પણ લોકોએ આજ વાત કરી હતી કે પણ કમ્પ્યુટરે લાખો નવી જોબ્સ ક્રિએટ કરી.
હા તો પછી એમ જ સાયન્સ ની આ વાત કરીએ ને તો મેડિસન ફિલ્ડમાં પણ ખુબ પ્રોગ્રેસ થઈ છે. પેલા જે બીમારીઓનો ઈલાજ મુશ્કેલ હતો ને, તે આજે પોસિબલ બની ગયો છે.
વેક્સિન ડેવલપમેન્ટ એનો બેસ્ટ એક્ઝામ્પલ છે રિસર્ચર્સ કેટલી મહેનત કરીને ડિઝઝસ સામે પ્રોટેક્શન આપી છે.
હા જીનેટિક્સ પણ ખુબ ઇન્ટરેસ્ટિંગ ફિલ્ડ બની છે. સાયન્ટિસ્ટ એ ડીએનએ સ્ટડી કરીને. કેટલી બધી માહિતી મેળવી શકે છે.
હમ ડી એન એ એક પ્રકૃતિનુ કોટ જેવું છે. આપણા બોડી આ ઘણા સિગરેટસ તેમાં સ્ટોર હોય છે.
હા, ને સ્પેસ ટેકનોલોજી વિશે તમારું શું કેવું છે?
અ, સ્પેસ સ્પેસ ટેકનોલોજી તો મને ખૂબ એક્સાઇટિંગ લાગે છે. હ્યુમન બીંગ્સે ચાંદ પર પગ મૂક્યો, માર્સ પર રોવર્સ મોકલાયો. અને હવે લોકો માર્સ કોલોની વિશે પણ વાત કરે છે.
હા, હા. ઈમેજિન કરો કે ફ્યુચરમાં વેક્સિન માટે લોકો ચાંદ પર જઈ શકે.
હમ. આજે પોસિબલ લાગે છે પણ હિસ્ટ્રી જોઈએ તો ઘણી ઇમ્પોસિબલ વસ્તુ પોસિબલ બની છે.
હમ, સાચી વાત. પેલા લોકોને ઉડાન પણ ઇમ્પોસિબલ લાગતી હતી. ને આજે એરોપ્લેન્સ નોર્મલ છે.
હા, અને સેટેલાઈટ્સ વગર આજની દુનિયા ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. જીપીએસ, વેધર ફોરકાસ્ટિંગ, કોમ્યુનિકેશન બધું સેટેલાઈટ ઉપર ડિપેન્ડ કરે છે.
હા, હું જયારે મેપ એપ યુઝ કરું છું ને, ત્યારે મને હંમેશા લાગે છે કે આ પાછળ કેટલી મોટી સાયન્સ કામ કરી રહી હશે.
હમ્મ. ટેકનોલોજી નો બીજો મોટો ઇમ્પેક્ટ ટ્રાન્સપોર્ટેશનમાં પણ જોવા મળે છે. ઇલેક્ટ્રિક વેહકલ્સની ડિમાન્ડ વધી રહી છે.
હા, એવી જે એન્વાયરમેન્ટ માટે પણ સારા છે. કારણ કે, પોલ્યુશન ખુબ જ ઓછું કરે છે.
હમ. રિન્યુએબલ એનર્જી પણ સાયન્સ નો મોટો ગિફ્ટ છે. સોલાર એનર્ જી અને વિન્ડનોર્જીનો ઉપયોગ વધી રહ્યો છે.
હા, ફ્યુચરમાં ફોસિલ ફ્યુલ્સ પર ડિપેન્ડન્સી ઓછી થઈ શકે.
હમ, મને રોબોટિક્સ પણ ખુબ ઇન્ટરેસ્ટિંગ લાગે છે. આજે રોબોટ્સ ફેક ટ્રીઝમાં કામ કરે છે અને હોસ્પિટલ્ઝમાં પણ અ મદદ કરે છે અને કેટલાક રોબોટ્સ તો હ્યુમન જે એક્સ પ્રેશન્સ પણ આપે છે.
હા, જાપાનમાં તો રોબોટ્સ એલ્ડરલ્ડી પીપલની કેર માટે પણ યુઝ થઈ રહ્યા છે.
હમ્મ, અને સાયન્સનું એક ફેસિનેટિંગ એસ્પેક્ટ એ છે કે જેટલું વધુ શીખીએ તેટલા નવા ક્વેસચન્સ ઉભા થઈ જાય.
હમ્મ, એબ્સોલ્યુટલી રાઈટ યુનિવર્સ કેટલું મોટું છે. ડાર્ક મેટર શું છે. પછી બ્લેક હોલ્ફની અંદર શું હોય આ બધાં ક્વેશ્ચન આજે પણ સાયન્ટિસ્ટને ચેલેન્જ કરે છે.
હમ. અને બ્લેક હોલ્સ વિશે વાચવું મને ખુબ ગમે છે. તેની ગ્રેવિટી એટલી પાવરફુલ હોય છે કે લાઈટ પણ એસ્કેપ ના થઈ શકે.
હા, અને વસ્તુ રીયલ છે. મુવીનો કોન્સેપ્ટ નથી. સાયન્સ કેટલી અમેઝિંગ છે નહી!
હા ટેકનોલોજી ની વાત કરીએ તો સોશિયલ મીડિયા પણ એક પાવરફુલ ફુલ બની ગયું છે.
સારો ઉપયોગ કરીએ ને તો નોલેજ શેર કરી શકાય. બિઝનેસ ગ્રો કરી શકાય અને લોકોને ઇન્સ્પાયર પણ કરી શકાય.
હમ પણ મિસયુઝ કરીએ તો ટાઈમ વેસ્ટ પણ થઈ શકે.
હમ સાચું એટલે ટેકનોલોજી એક ટુલ છે. તેનો ઉપયોગ કઈ રીતે કરીએ તે ખુબ ઇમ્પોર્ટન્ટ છે.
બિલકુલ નાઈફથી ફ્રૂટ પણ કઈક કટ થઈ શકે અને નુકસાન પણ થઈ શકે. ટેકનોલોજી સાથે પણ એવું જ છે.
હમ આજે ડેટાને ન્યૂ ઓઇલ કહેવામાં આવે છે.
હા કારણ કે ડેટાથી કંપનીઝ યુઝર બિહેવિયર સમજી શકે છે. અને બેટર સર્વિસીસ આપી શકે છે.
હા એટલે સાયબર સિક્યોરિટી પણ ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે.
હમ સ્ટ્રોંગ પાસવર્ડ ટુ ફેક્ટર ઓ થેન્ટીકેશન અને ઓનલાઈન અવેરનેસ હવે બેસિક નેસેસિટી બની ગઈ છે.
હા ફ્યુચરમાં ક્વન્ટમ કોમ્પ્યુટર્સ વિશે ઘણું સાંભળવામાં આવે છે.
હા કોન્ટમ કમ્પ્યુટિંગ સક્સેસફુલ થાય તો આજે જે કેલ્ક્યુલેશન્સ વર્ષો લે તે મિનિટ્સમાં થઈ શકે.
હમ સાયન્સ ની સ્પીડ જોઈએ ને તો લાગે છે કે આગળના વીસ વર્ષમાં દુનિયા આજે કરતાં પણ ઘણી આગળ હશે.
હમ. હું પણ એજ વિચારું છું કદાચ આપડે એ આઈ અસિસ્ટન્ટ સાથે રોજ કામ કર તા હશે. સેલ્ફ ડ્રાઈવિંગ કાર્સ કોમન હશે અને મેડિકલ ટેકનોલોજી વધુ એડવાન્સ થશે.
પણ સાયન્સ સાથે રિસ્પોન્સિબિલિટી પણ આવવી જોઈએ.
બિલકુલ. ટેકનોલોજી નુ ડેવલપમેન્ટ, હ્યુમેનિટીના બેનિફિટ માટે થવું જોઈએ.
આખીરમાં સાયન્સ નો મેન પર્પઝ શું છે?
મારા માટે તો સાયન્સ નો પર્પઝ ક્યુરિયોસિટી ને, નોલેજમાં કન્વર્ટ કરવું. અને ટેકનોલોજી નો પર્પઝ એ નોલેજને પ્રેક્ટિકલ લાઈફમાં યુઝફુલ બનાવવો.
વાહ, આ વાત તો મને ખુબ ગમે. સાયન્સ ક્વેશ્ચનસ પૂછે છે ને, ટેકનોલોજી આન્સર. ને દુનિયા સુધી પહોંચાડે છે.
હમ, અને આ જર્ની કદાચ ક્યારેય પૂરી નથી થતી. કેટલું વધુ ડિસ્કવર કરીએ, તેટલું વધુ શીખવાનું બાકી હોય છે.
સાચી વાત, સાયન્સ અને ટેકનોલોજીની દુનિયા એ એન્ડલેસ એડવેન્ચર જેવી છે.
હમ. એક વસ્તુ વિશે હું ઘણું વિચારું છું કે, ઇન્ટરનેટ વગર આજની દુનિયા કેવી દેખ થતી હોય.
ખરેખર ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે. મને લાગે કે, ઇન્ટરનેટ વગર કોમ્યુનિકેશન એજ્યુકેશન બિઝનેસ ને, એન્ટરટેનમેન્ટ બધું ઘણું સ્લો હોત.
હા, અને આજે કોઈ પણ માહિતી મેળવવી હોય તો માં મળી જાય છે. પેલા એન્સાાયક્લોપીડિયા અને બુક્સ પર ડિપેન્ડન્ટ રહેેવું પડતું.
હા, હવે ક્લાઉડ પણ ઘણી ઇમ્પોર્ટન્ટ બની ગઈ. ડેટા કોમ્પ્યુટરમાં જ નથી રહેતો, ઓનલાઈન સર્વર્સમાં. સ્ટોર થાય છે, એટલે જ આપણે એક ફોનમાં ફોટો લઈને, બીજા ડિવાઈસમાં પણ જોઈ શકીએ છીએ.
બિલકુલ, ક્લાઉડ ટેકનોલોજી એ ડેટા એક્સેસ ને ઈઝી બનાવી દીધું છે. એ
હમ, તમને ઇન્ટરનેટ થિંગસ વિશે ખબર છે.
હા, આઈઓટી એટલે ડિવાઈસીસ ઇન્ટરનેટ સાથે કનેક્ટ થાય. સ્માર્ટ વોચ, સ્માર્ટ ટીવી, સ્માર્ટ ફ્ર્રીજ, સ્માર્ટ લાાઈટ્સ અને આ બધા તેના
હમ, તમે ઇમેજિન કરો કે ફ્યુચરમાં ઘરના બધા ડિવાઈસીસ એકબીજા સાથે વાત કરતા હોય તો, કેવું લાગે?
હમ, કેટલાક સ્માર્ટ હોમ્સમાં તો, હવે આજે પણ એવું થાય છે, વોઈસ કમાન્ડ થી લાઈટસ ઓન ઓફ થાય છે.
હમ, સાચું કહ્યું, ટેકનોલોજી એ માણસ નું કામ ખુબ જ ચીઝી બનાવી દીધું છે નઈ.
હમ, સાચું ક્યું, આજની આ કન્વર્ઝેશનમાં બહુ ઘણું શીખવા મળ્યું.
હા, મને પણ ખુબ મજા આવી.
હમ, ચાલો તો મળીશું.
હા, પછી મળીએ આવજો.